હમ્મ.
આવાજ આવે છે
બોલ
શું કરો
કઈ નઈ આ આમ જ હેરાન થતું તો કેમ ન થતું એ વસ્તુ આવતી નથી.
હા હા વાંધો વાંધો ની શું જમી લીધું
હ બસ જમી લીધું પછી વોકિંગ વોકિંગ કરવા ગયા હવે યાદ આવીયો અ ભરત ને કોલ કર્યો ભરતને ભરતને ના લાગો.
હમ્મ પાછો છે ને પવનનો અવાજ આવે
એટલે
અચ્છા શું કર્યું આજે ખાઈ લીધું
હા બસ ખાઈ લીધી ખીચડી હતી ખીચડી
આજે ગ્યા તા નોકરી કે રજા રાખી તી
નોકરી ગયોતો મેચ વેચ માં શું મેચમાં શું થયું આજે
મેચમાં હારી ગયા અમે લોકો પવનસરની ટીમ જીતી ગઈ.
હવે તમે જીતે અમારા સામે કોણ આવશે હાય પવન સરની ટીમ આવશે
પવન સર ખતરનાખ રમે આમાં
પ્રદીપ
હા એે પ્રદીપ પ્રદીપ રમાંનો જોરદાર હે
હા એટલે જ ને ભાઈ
તમારામાં તમારામાં
સારા નોતા કોઈ ખેલાડી ટક્કર તો આપી અમે પછી પવન આવતો હતો સર્વિસ બધી આમ બગડી હતી ને લોચા પડી ગયા
અમારી ટીમ અમારી ટીમ સાર સારું રમી કીધી એમાં કવ નારણે એ સારું કામ કર્યું એમ
બેડમિન્ટન
છેલે છેલે પ્રશાંત સર રે પણ આમ શું સર્વિસ માં પાંચ આરામથી ઓલી લીધે એમ
હા હા પાછળ પવન બહુ આવ હ તમારે
હાય પવન અહીં આગળ એટલો છે નઈ પણ આમાં ફોન માં આવતો હશે
હા પાછળ શું હવા આવે ને તો હમભળાઈ ની બરોબર ઇયર ફોન લગાડ્યા છે કાઢી નાખો કોન વાપરે
ઇયરફોન કાઢીસ વધારે હવા હેરાન કરશે
અચ્છા મેન તો આમાં સર્વિસ નો હોય સર્વિસ સારી કર નાખો તો વાંધો ન આવે ગેમ કાઢી લયો તો વાંધો ન આવે.
એ તો હું તમ ત એલે હું તો રમ્યો ન તો પેલા કીધું કે ભાઈ સાત ખેલાડી છે પછી કે છ ખેલાડી કરશો એટલે ખેલાડીઓમાં પછી આમ મેં કીધું કેમ કે છ વાગે મને જવું તું મીટિંગમાં એટલે મેં કીધું ભાઈ પ્રસ સરને ક લી મે છ વાગે હું કળી જઈશ એટલે મે એક હું જ બેસી જાઉં એ તો નારાયણ કીધું કે હું બેસું મેં કીધું ના તું ના બેસ હું બેસું છું મેં કીધું એક બેસાડ આપડે થોડી આ મોજ કરી બસ
રુચિન ના રમળડ્યો વામાં
હે
રુચિનના રમાડવામાં
કેમ
ખબર નિની પાાવન ચલે મા્યુંની એને
એટલે આછા ઓછા જણા આવશે ને
છ જણા હતા સાત ટીમ હતી સાત જણા હતા એમાં એક રુચિને બેહડ્યો
એના બદલે ઓલા મન મન થા અને એને બધા રમડ્યા દુર્ગેશને અજીયાને ને વધાર મળ્યા
હહ પણ આ અ આ પ શું હું બેસી ગ મે સામેથી હું બેસી ગય મે કોણ મારું દોડદોડ કરશે.
હા લે આપે કડીક રમીલ કડીક રમીલડે
એટલે એમની આ યાર આ લોકો પ્રેક્ટિસ માં તો છ પોણા છ તો પ્રેક્ટિસ માં વગર નાખે પોણા છ વાગે ચાલુ કરી. પછી ક્યારે પૂરી થાય મને છ વાગે તો અહીંયા પહોંચો ને મને ફોન ફોન આવતો હતા.
ખા આપણે ડ ગી જાય ડ ટોપી લેવા પહોંચી જવાનું.
હ હ હ હ!
હા, તો તમે તમે રમાડ્યુંને એ વસ્તુ અલગ હો ને બાકી
હા એ જ ના હવે આ કાલે કાલે રમશું ને કાલે રમીશું કાલે કાઈ કામ નથી કાલે રમીશ
એ તો એ ટીમ કેપ્ટન ડિસાઈડ કરે કોન નામ છે કોન નહી એમ
આદ પવન સરને ક આ બાવના ક ને પરશના સરને કહે ને સર મેં કલ પરસો ન ખેલા થ મેં આજ ખેલ રહા હું કુ પરસો મેં કામ લે અમારામ યાર એક કાચો ખેલાડી હું છું બાકી બધા ધૂરંધર પડે
સારું ને! અમારામાં તો હું ને મિશ્રજી હતા ટટા દેવામાં હા!
તમારામાં તો તમારું કોઈ રતું બેઠું.
અમારામ છ પૂરા પૂરા જતા લોગસ આવ્યો નતો.
ઓહો!
યાર વાયો નહી.
ના ના ના એ!
એ સારું રમે! રમે હારું આમાં પછી હું જયારે રમવાનું ત ને ત્યારે જ રમે નહીં. આમરું રમતા હોય. મિશ્રાજીની મિશ્રાજીની પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરતા ત્યારે સર્વી સારી પડતી હતી. અને જ્યારે મેચ ચાલતી ત્યારે સારી રીત ના પડી. બધા કે મિઝાયતી સર્વિઝપેક્ટ પ્રેસર આવી જાય એમ માણસને.
હમ!
તો બધાં કે મશ્રજી સર્વિસ પહેલા તો ખારીક કરતા, હવે શું થયું?
હ જોઈ સવારે વારી સવારે શું થાય. સવાર ઈચ્છા છે રમવાની
સવારે?
કાલે કાલે મેચ હશે ને પાછી--' હા, સાજ સાંજે.
હા!
ને કાલે કાલ સાંજે રમીશું. આમાં મને મજા આવે રમવાની. હવે ઉનામાં શું ધોડ-ધોડ- થાકી જવાય હો બેડમિન્ટનમાં, ઓ બાજુ ઘા કરેે ઓ બાજુ ઘા કરે એમાં થાકી જવાય, એના કરતા આ બરોબર હે.
આમાં શું ઓછા હે, મતલબ આમ ઊભું રહેવાનું હોય, બાકી આમ ઓછા બોલ આવે, કોક વાર આવે તો રમી લેવાનું બસ.
હા, કોક જ વાર આવે. એ તો પછી હું આગળ વાળી જ પોતે બસ હાંભળ લે, આપણને પાછળ ઊભું રહી જવાનું, હયું.
પાછળમાં અઘરું પડે હો એમ તો, સર્વિસ આવે જોરદાર. પાછળમાં બહુ અઘરું પડે કરવું. હેલો? હેલો? હેલો? હેલો?